હાલો આવજ અવાજ
હાલો
હા અવાજ આવે છે, હલો હા હા બોલો
આવે છે, અવાજ
હા આવે છે.
હ તો તમે બોલો કે મે બોલું?
હું બોલુ નેમતી ના
હે?
તો એ હું નામ બોલું છું નામ બોલું છું એમ એ જે માતાજી આવે ને એમાં માં મહાકાળીમાં ત્રિપુરા સુંદરી
હા મને આ છે ને આા તમે જે કહો છો ને ત્રિપુરા સુંદરી પછી કાલિકામાં એટલે મેં જય્યારે આવું ખબર મે તી હતી કે મને આવું વિશે જાણવા વધારે ગમે દ પોટકા જોરી હતી ને તેમાંથી આ જે મહારાજ કોણ તે મહારાજ એ કી કે આપડે કેવું કે સાત કે નવ અવતાર આવ્યો ને માતાજીના એવા નેગેટિવ તો નહી પણ કેવા કે બહુ એંગ્રી આવે માતાજી ને અ જે તાંત્રિક ને એ લોકો આવે ને તે લોકો એમની શધ ના આરાધના કરે એમ મહાકાલી માં તમે સીધું તો ત્રિપુરા સુંદરી પછી કદાચ મે બી કામખ્યા દેવી હતા? એવું કઈક નામ હતું એવી રીતે સાત માતાજીના નામ છે એટલે તમે જો ગૂગલ પર સર્ચ મારો ને તો આવે એટલે એમની આરાધના કર તો પહેલા પસંદ થઈ જાય એવું ને પણ એટલા રૌદ્ર પણ એટલા હોય એમ.
અહીં તો છે તેને.
હા તે બોલો આગળ તમે.
હા તો એટલે ઈ મંદિર માં જો એટલે મેં કીધું ને જે માતા હજી પણ નામ ભુલાઈ ગયું છે એનું એક એનું તમે હવન કહીમ બહું સિરિયસ કહેવાય એમ. માતા કેને તેનું કાલે હવન નહીં કરો ને તો કાલે હવન કાઈ બાકી વાતાવરણ હાવ ચોખ્ખું હોય તો જ ઓટોમેટિક વાવાઝોડુ ને એ બધું આવી જાય. ઇન રિઝલ્ટ બધા જોયેલા છે એમ એ રીતે
હમ્મ.
એક મે માતાજી નું નામ મુ જોય લઉ માતાજી નેમ
ને એજ નામ વિચાર હોઉ છે મારે બી
હા લલિતા ત્રિપુ ત્રિપુરા સુંદરી શ્રી માતા પછી સોળશિ કમાક્ષી રાજેશ્વરીના આ બીજા નામ જોઈએને છ કે આઠ નામ આવે છે ઈ
આમાં તો બીજે છે. આજે શેલ પુત્રી છે બ્રહ્મચંદ એ તો બધા પેલા માટે એ હા મને ખબર છે.
કમલા જઈ ને મેં બુકમાં લખેલા છે પણ હવે સોલશી એનો આખું પીલઓ જ એ પ્રમાણે છે કે ફોટો તમે જોઓ ને તો માતાજી ઉપર બેઠા હોય છે. એ બેઠા હો શંકર ભગવાનની ઉપર કેમ કે સ્ટેજ ઉપર અને એની નીચે ચાર ફીલ ઓવર કે કેહેવાય ને એ નીચે બ્રહ્મા વિષ્ણુ મહેશ ચારે ચાર નીચે હોય છે નીચે. લલિતાતરી એટલે એવું કેવું છે કે એનું શ્રીયંત્ર એમાંથી આખો બધા ઉત્પન્ન બહુ ખયેલા છે એટલે માતાજી બનેલા છે લગી મા શું માં વહી માશ્મિતા વસ્તી હો ભક્ત ચકા પ્રાપ્તિય હોય ના ના બીજા કઈક નામ છે. કઈ એટલે આ રીતે એમ હોય ઘણું બધું
બ હા હોયને મેં હું કહું
હશે ને આ બધે વિદ્યા ની એવું છે સ્ત્રી વિદ્યા ની ઘણું બધું તમને જોય બધું મળી જાય.
મેં પેલા છે ને આવું બધું બહુ જ જોતી હતી પછી પપ્પા એક વાર જોઈ ગયા ને મને પછી મને પપ્પા બઉ જ બોલ્યા. કેવું આ બધું નેગેટિવ વસ્તુની જાણ જોવી તો પોઝિટિવ વસ્તુ જોવાની એમ ભાઈ બી બોયતા મને એટલે એ નેગેટિવ નહી પણ મેં જે જોતી હતી બધું નેગેટિવ જોડતી આવું એટલે મને તંત્ર વિદ્યા પહેલા બહુ શોખ હતો. પણ નિભ ખબર ને કઈ બાજુ. એટલે મેં તો હું વિચારતી. નેગેટિવ કરીને મને કેવું થ કે પાંચમા ધોરણથી એવું હતું કે મારે છે મેરેજ નહીં કરવું. અરે આવું હિમાલયમાં જઈનેમ મોક્ષ. મતલબ મોક્ષ કેવું કે છે કે મોક્ષ લેવાનું એમ તો મેં ભગવાન. શંકર ની આરાધના કરીશ ગમે તે રીતે પેલા તો સીધી રીતે કરીશ સીધી રીતે નહી ને તો ઊંડી રીતે કરીશ. એના તંત્ર વિદ્યા કરીને પછી મેં મુૂક.
બરાબર છે ખતરનાક.
એવું થતું હતું પણ મને કેવું ટ્વેલ્થ સુધી એવુંજ હતું હોસ્ટેલમાં ગયા પેલા. પછી હોસ્લ આવ્યા પછી બધું અધું બૂલી ગય હતી પછી. ચીલ મારતી ત મલકી બહ વિચારતી નથી મે.
હમ.
હમ.
પછી એક છે ને નેગેટિવ કહેવાય કે એમાં સીધિ આવે. કે એક સિદ્ધિ પ્રાપ્ત કરવાની આવે તો સિદ્ધિ. જે વ્યક્તિ સીધિ પ્રાપ્ત તો દરવાજે રહીએ આગળ જઈ જ ન શકે એમ કહેવાય. એ હ બેઝિકમાં બેઝિક વસ્તુ છે જે બધાને દે. ખયાવાની પ્રમાણે તેમાં કર્ણ પિસાચની કરીને આવે છે. એમાં એવું હોય. કે તમે એને પ્રાપ્ત કરી લો ને પ્રાપ્ત કર એવું છે કે તમારે બહુ નેગેટિવ આવે એ. જે બધા નેગેટિવ થી પોઝિટિવ બજુ આવે.
હ.
તેમાં તમારે સાત દિવસ કે અઠવાડિયા સુધી નાહવાનું નહીં બ્રશ નહીં કરવાનું. એરિટેજ ખાવ ગોભરું. બને એટલું ગોબરું થવાનું પે સાંભળી લેું પેલા. બને એટલું વધારે ગોબરું થવાનું રણવીન. રણવીને બોડકાસ્ટ ને આ્યાત એને કીધેલું છે.
મેં મેં એ જ પ્રૃત
મેં મેં એની કરતાં આ તો પહેલાં મને પહેલાંથી ખબર હતી. પણ એણે કીધું એટલે તમે બને એટલું ગોબરું થવાનું. અને પછી એમાંની સિદ્ધિ તમને મળે. અને એમાં હોય એવું કે તમને એને છે ને કાનમાં આવીને તમને. અને માતાજી. હા માતા જ નહી એટલે સ્ત્રી રૂપે કોક બીજી એક આવે કન્યા એ રીતે વાત હતી. પછી કાનમાં આવે ને છે તમને કન્ટિન્યુ પ કાનમાં ને કીધા ત પૈ.
અને એ તમને સામે વાળો વ્યક્તિ ગમ્યા હો એની વિશે બોલલા રાખે.
હમ.
પછી એમાં એવું હોય કે જો એ તમારે બંધ કોણ બંધ થાય શરૂ થઈ ગયા પછી. અને એ તમે કોઈને ડોનેટ આમ તમે કેમ તમારા આગર કોને શીખે છેને. તો જ તે તમે આગર તમને મોક્ષ મળે બાકી તમને મૃત્યુ પણ ન મળે. તમારે કોઈને ગીધા વગર સામે તેમ એમ કે મારે શીખવું છે અને તો તને શીખવાડો તો. તમને મૃત્યુ સક્સેસફુલી મળે બાકી તમે તડપી તડપી મળી જઓ.
હમ.
અત બાગેશ્વર ધામને કેને કેને બધું સામે વાળા વ્યક્તિ. ત જોઈને ખબર પડી જાય છે એ આ રીતે.
હ પણ એમને કેવું લાગે તમને બાગેશ્વર બાબા વાળું તો. એ બો હનુમાન બદર માંત ને એ તમે મંદી છેત કોણ ને.
હ એટલે આ રીતે એમાં બધી અલગ અલગ સિદ્ધિઓની.
પણ મને તેમાં બે વિચાર આવે. કે એ જોય બાગેશ્વર ધમા એમ કે કે મને એવું લાગે કે એમ. બધું રિયલ નહ લાગતું એમ અમું કરવું થાય. એટલે હશે મેં એવું નઈ કેતી કે હોય. પણ ખરીદી ગયા પણ મને તો અમુક બાજુ એવું લાગે કે બિઝનેસ, હોય શકે એ લોકો નો ધંધોય ચાલતો હોય પાછળ મોટો હું ખબર આપ
બિઝનેસ એ હોય. પણ આવી સીદ્ધિ હોય તો જ તહીં કહીએ કે બાકી આટલા બધા ગેરેંટીડથી એ બધાને ન કહી શકે જવાબ ન આપી શકે.
હમ
અને આખે સીધી પહેલા અઘરી વાત નથી એટલી તોમ એટલે અઘરી એટલે- આ માનસર માટે અઘરી વાત છે બાકી સંત મા માટે તો સહેલી વાત છે. પણ મેન વાત એ છેને આગળ વધ તું જેને મોક્ષ પ્રાપ્ત કરું છું એ તો બધા આ કંઈ કરે જ નહીં એનારમાં કંઈ રસ જ ન હોય.
તો હ મા રસ છે.
એટલે આ કોઈ પેલી વ માણસથી જ નજીક ન છે એ બધા માણસથી જ આ ઘરે. અને એટલે એનાથી આગળને પોતપોતાની સાધના જ કરતા હોય એ રીતે.
એ લોકો આપે આ દુનિયામાં તો આવે જ ના.
હમ.
પણ એ વાર હારું ને આપણને મોગ સમન થાય.
હમ મને એક સમયે. હું હ છે ને એક સમયં માતાજીના દર્શન કરો દ કીધું. વાણી અને મંદિર આપ્યું હત પછી દાદાજીયા છેને એકાદ દે વર્ષ ને મંદિર બનાવ્યું. પછી નવરાત્રી જે આવે ને અત્યારે નવરાત્રી આઠમ આજના દિવસ જ છે.
હમ.
હા તે રસારપીનની કેમ કે, કહેવાય નવરાત્રિ શરૂ છે ચાર નવરાત્રિ આવે એક વરસમાં.
હા.
આજે છેલ્લું નોટતું કહેવાય એ છે તો કે મા દર નરાત્રે દાદાજી મંદિરે જઈએ ઇથી બાકી બઉ આઘું થાય સો પચાસથી સો કિલોમીટર તો દર નવે નવું નોરતા અહીયા જવાનું. અને મંદિરે પૂજા અર્ચના કરવાની સાધના કરવાની એમ કહેવાય ને એ રીતે. બાકી હું એક એક નવરાત રાખીને ગયો હતો કન્ટિન્યુ બાકી એની પેલા હું ઇન્ડિયાની ખાતો. પછી મને એવું લાગ્યું કે બા માતાજીની આ રીતે સાધનાની કરીએ. અને બાપ દાદા એ કેટલું કરેલું છે એમાં અને એમાંથી ત્યાં રજવાડા બંધાણા છે. ત્યારથી પછી મું કહું છ જ આ બાજી આપણે ખોટો જીવ ન એક જીભના ટેસ્ટ માટે નહીં. ત્યારે તે મૂકી દીધું મેં દોઢ બે વર્ષથી હું થઈ ગયું. ચે એક રાઝ ચેક એક એક રાઝ મે નોતો કીદોઈ-
હમ.
કયો ત્યારે આગર.
પછી આમા એવું પણ આવ્યું કે તારા દેને તને કે હતી ને તેમાં મને અમને યાદ આવ્યું. તારા એ કે મહાકાળી માં આવે ને એમની નીચે તારા તારા દેવી હ
તારા તારા તે મેં તમને કીધું છે બહુ પ્રચંડ તમ યજ્ઞ કોણ તારા તેનાથી વાવાઝો ન ન સરી આવે.
હા પછી ત્રિપુરા સુંદરી તમે જે કીધું તું તે પછી,
પૂરા સુંદર એક શોટ છે.
હા એમાં એ નાઇન્થ આવે તમાં કમલા આવું કઈક હતું. અમે તો થોડું થોડું મને યાદ આવ્યું. મે બધું બ રિસર્ચ કરતી.
હમ.
હવે મારે પાછું ચાલુ કર દેવું પડશે એવ બધું.
ફરી ગયો જય્યારે બીજું શું ્યાં આવે.
કઈ ન મોક્ષ તો મેવી લઈશ ને કઈને મને મોક્ષ મ જશે પછી. કહીશ કે એક માણસને હ મોક્ષ આપી દેજો.
ના એમ કહી દેજુ ને પણ એમ એમ એમ મળે જ નહી કોઈથીી. એની એટલે કે અને એમાં એવું છે કે તમે કોઈકને કહોને મળે એવું હીં આમાં તો પોતપોતાની મહેનત તમારી જેટલી હોય ને. ઈ પ્રમાણે મને બાકી તમે કને તમારા છોકરાઓને મને તમારા પોતાની જાતે કરો એટલું પોતાને મળે ત્યારથી આમાંથી એટલા જ કર્મોનું વધારે બિલી ઉડે ગો એમ. તમે ખરી તમને ભોગવવાનું છે બાકી પૈસા તો તમારા છોકરા કે એ વાપરશે આ નહીં વાપરે કોઈ
સાચી વાત છે ને તમને એમ એવું હોય. તને એમ કયા ભગવાન કે એમની પર બધા શ્રદ્ધા એમ માતાજી કે ભગવાન.
હમ મોસ્ટફ માતાજી તે વધારે કરવું કેમ કે પહેલેથી માતાજી પ્રત્યે વધારે
બરાબર કેટલી મિનિટ થાય આપે.
થોડીક જ થઈ છે હજી તો તમારે શું કોના વિશે તમારા મહાદેવજી વિશે છે.
ના એવું થોડું જરૂરી છે.
તો કેવું જરૂરી છે તો
એટલે છે જ મહાદેવ પ્રત્યે તો સૌથી વધારે જ છે એમ તો કઈ એક્સપ્લેન કરવાની વાત જ નહીં.
હમ
પણ મને એમ એટલે અમારા ગામ છે ને એમ ત્યાં અંબા અંબા માતા નું હા અંબે માતા ની જ મૂર્તિ છે આખી તો ખબર મે એમની આંખમાં જયારે પણ જોઉં ને હે તો મને આમ અલગ જ ફીલ આવે. લ જયારે મ બહુ દુઃખી હો ને મનેવું લાગે કે મને એ કેવ આશ્વાસન આપ હો કે ના દુઃખી ના થાય એમ તેમ. મને એમ પેલા એવું હતુંં બહુ જ માનતી હતી પેલા મહાેવને હોય ને એ માતાજી ને ક્વલ એમ. નજી માનું છો એમ તો. મને બુ દુઃખી હોય કે પછી એમ બહુ સુખી હોય ને તો એ મને એવું કે હા હવે બહુ ફોર્મમાં ના આઈ જાય. બરાબર છે એમ. મને એવું લાગે મા તો વાત કરતા હોય મેં જો કે એકલી એકલી વિચારતી જ હોય એવું. મને એમ કેવું મંદિર એ બધા હાથે જોવાનું ના ગમે મને એકલું એકલું જવાનું ગ કે મનેમ એકલું હોય ને તો સારું રહેે એમ બધાને હ થોડુંક વાત ના થાય કેવું હોય એમ.
બરાબર છે
બોલો ત બીજું તમે હમ એ તો છે જ વરી
હું તો ડક્યુલે બોલી ગયો છું આ કોઉન્ટમાં કઈ જો કરે તો બોલી દો છે એ તો કંઈક તમે થોડુંક હજી કંઈક
હા પછી. પાવાગર માં ગયાતા ને પાવાગર માતાજી નું મંદિર છે ત્યાં ભી આ ઘરે અમે ગયાતા ને તો ખબર નને અમારા મોટા પપ્પા ના દીકરા છે ને તેમના કોન્ટેક હાર હતા તો એકમ કેવું નજીક અંદર એક આપડેમ રિસ્ટ્રિક્શન હોય કે એ પછી ના જવાય એમ તમે. કક અંદર કંઈક પજ્યા કે એવું કઈક કરવાનું હતું. તો ત્યાં માકા દેવા ના મસ્ત નજીક થી દર્શન કર્યા હતા ને એ ટાઈમે પણ મને એલે સારું લાગ્યું હતું બ કે આપડે કોઈ બી ભગવાન ના મંદિર દર્શન કરીએે ને એનેમ નજીક થી આ એ પુડા મનથી. ભગવાન ને જોઈએ ને તો મને એવું લાગે આપણને બહુ અલગ અનુભૂતિ થાય. ને પણ સારું પણ લાગે ને પોઝિટિવ એનર્જી હોય જ છે અંદર એવું લાગે મને.
એ તો છે તેને.